કેમ છો? મજામાં?
હા મજામાં. તમેં ક્યો.
હા બસ એકદમ મજામાં. શું કયો બીજું? શાંતિ બધું?
હા, હા એકદમ શાંતિ. શું કયો છો તમે? કેમ આજે ફોન કર્યો તમે?
હા મારી પાસે એક ટોપિક હતો. મેં કીધું આપણે તમારી જોડે ચર્ચા કરીએ. તમે અગર ફ્રી હો તો?
હા, હા ચોક્કસ.
હા. જો તમને ફક્ત એક દિવસ માટે કોઈ પણ શુપર પાવર મળે તો તમે કંઈ પસંદ કરશો?
હા. જો કદાચ મને એક દિવસ માટે સુપર પાવર મળે તો કદાચ મને લાગે છે કે હું અદ્રશ્ય થવાની શક્તિ પસંદ કરું.
વાહ! અદ્રશ્ય થવાની શક્તિ જ કેમ? એવું કેમ?
સ છે હા કારણ કે કોઈને ખબર નહી પડે અને ઘણી નવી વસ્તુઓ જોઈ શકે હું છું જો હું અદ્રશ્ય થઈ જઈશ તો મને જે કરવું હશે એ કરી શકીશ કોઈ મને રોકવા વાળો નહી હોય કોઈ મને ટોકવા વાળો પણ નહી હોય અને કોઈને ખબર પણ નહી પડે કે હું શું કરી રહ્યો છું તે માટે મને આ શક્તિ જ ગમે છે
સરસ જો એ શક્તિ ફક્ત ચોવીસ કલાક માટે હોય તો સૌથી પહેલા તમે શું કરશો?
હા જો એ શ્ય ફક્ત ચોવીસ કલાક માટે હોય તો દુનિયાની કેટલીક જાણીતી જગ્યાઓ જોવા જઈ છે. અને મારાથી બની શક એટલે હું ઝડપ થી બધી જગ્યાઓ ગુમ અને જોવા જઈશ.
અને જો ઉડવાની શક્તિ મળે તો અદ્રશ્ય થવાની જગ્યાએ એ પસંદ કરશો.
હમ્મ. કદાચ હા કારણ કે ઉડવાનો અનુભવ જ અલગ હશે. તો કદાચ મને ઉડવાની શક્તિ પણ મળે તો હું એ પણ અનુભવ કરવા માંગીશ.
તમને શું લાગે છે કે ઉડવું વધુ ભજન હશે કે ટેલપોટ થવું?
હમ
મારા મતે તો ટેલિફોન કારણ કે સમય બચી જાય ને! આપણેે જોવા જઈએ તો.
અને જો દુનિયામાં દરેક વ્યક્તિ પાસે કોઈ ને કોઈ સુપર પાવર હોય તો શું થશે?
હા જો દુનિયામાં દરેક વ્યક્તિ પાસે કોઈ ના કોઈ સુપર પાવર હોય તો સારી બાબતો પણ થશે. અને કેટલીક મુશ્કેલીઓ પણ આવશે. કારણ કે બધા લોકો એક સરખા ના આવેય તો અમુક લોકો લોકો એનો સારો ઉપયોગ પણ કરશે. તો અમુક લોકો એનો ખરાબ ઉપયોગ કરશે. તેથી આપણે જોવા જઈએ તો સારી બાબતો પણ થશે અને કેટલીક મુશ્કેલીઓ પણ આવી શકે.
જેમ કે શું હોય શકે?
હા જેમ કે આપણે જોઈએ તો કેટલાક લોકો છે તેનો સારો ઉપયોગ કરે. અને કેટલા ખરાબ ઉપયોગ કરે ટેલીપોટ થવાની એટલે કે અદ્રશ્ય થવાની જો શક્તિ હોય તો ઘણા બધા એનો મીશ્ર ઉપયોગ પણ કરે. ગેરફાયદો પણ લે તેથી આપ આપણે જોવા જઈએ તોનો ગેરફાયદો પણ થઈ શકી. જયારે અમુક લોકો છે એ પોતાના ખાલી ફાયદા માટે અથવા તો પોતાની કોઈ બીજાની મદદ કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકી છેએ તેવીજ રીતે અને અદ્રશ્ય થવાની અને ઉડવાનું તો ઉડવાનું પણ અમુક લોકો લોકો છે એ પોતાની મજા માણવા માટે પણ ઉઠશે જયારે અમુક લોકો હશે. એ કંક એનો મિશ્ર ઉપયોગ કરશે અને ગેરફાયદો ઉઠાવશે તો આપણે જોવા જઈએ તો એ બે રીતે સારું પણ કહેવાય ખરાબ પણ કહેવાય. સરસ.
જો તમારે એક નિયમ બનાવવાનો હોય કે સુપર પાવર નો ઉપયોગ કેવી રીતે કરવો? તો એ સુણ નિયતમ બનાવ?
હા જો મારે એક નિયમ બનાવવાનું હોય કે સુપર પાવર નો ઉપયોગ કોઈ નિયમ ના લીધે કરવું છે તો એ નિયમ એવું હોય કે કોઈને નુકસાન પહોંચાડવા માટે તેનો ઉપયોગ ન કરવો. અગર જો કોઈ નુકસાન પહોચાડશે તો તેનું ઉપયોગ ન કરવો અથવા તો તેને કઈક સજા મળવી જોઈએ. એવો નિયમ હું બનાવું.
સરસ ખુબ સરસ તમારા વિચારો ખુબજ સારા છે અને તમને શું લાગે છે. કે સાચી જિંદગીમાં સુપર સુપર પાવર જેવી કઈ વસ્તુ છે ખરી?
હા આપડે સાચી સાચી જિંદગીમાં સુ જેવી વસ્તુ જોવા જઈએ તો આપણે કહી શકીએ કે જ્ઞાન અને મહેનત છે સુપર પાવર આપણે કહી શકીએ અથવા તો આપડુ જે મગજ છે એને આપણેે સુપર પાવર કહી શકીએ મગજ પણ એક સૂપર પાવર જ છે અને આપણે જ્ઞાન અને મહેનતને પણ સુપર પાવર નો દરજ્જો આપણે દઈ શકીએ
સરસ બહુ સરસ જવાબ અને જો તમને કોઈ એક નવી કળા તરત જ શીખવાની શક્તિ મળે તો એ તમે શું શીખો?
હા જો નવી કળા તરત જ શીખવાની શક્તિ મળે તો હું કદાચ નવી ભાષાઓ શીખ ખી લઉં કારણ કે મને નવી ભાષાઓ અને નવું નવું કલ્ચર જોવું અને જાણ વું મને ખુબ જ ગમે છે તો મને કદા આવી સુપર પાવર મળે કે કળા મળે તો હું નવી ભાષાઓ શીખું કારણ કે દુનિયાભરમાં લોકો સા તે વાતચીત કરી શકી ને આપણને કઈક નવું જાણવા પણ મળે અને શીખવા પણ મળે તેથી આ મને વાત ખુબ જ ગમે
સરસ અને જો તમે સમયને રોકી શકો તો એ સમય નું પયોગ સેમા કરો તમે હા એ સમયને રોકી શકો તો હું બધું શાંતિથી વિચારી શક કુ અને નવી જગ્યાઓ જોઈ શકું
કારણ કે જેમાં આપણે જોવા જઈએ તો અમુકમાં આપણને સમયની કમી જોવા મળે છે તો જો હું સમયને રોકી શકું તો કદાચ શાંતિથી વિચારી શકું અને નવી નવી જગ્યાઓ પણ જોઈ શકું
અને જો તમને ભવિષ્ય જોવાની શક્તિ મળી તો તમે તેનો ઉપયોગ કરશો ખરા? હા જો કદાચ મને ભવિષ્ય જોવાની શક્તિ મળે તો હું કદાચ તેનું પયોગ ના કરું કેમ?
કારણ કે જીવનમાં આશ્ચર્ય પણ હોવું જોઈએ ને જો મને ભવિષ્ય જોવાની શક્તિ મળી અને હું મારો અથવા તો બધા નું ભવિષ્ય જોઈ લઉં તો મારું ભવિષ્ય હું જોઈ લઈશ તો મને આવતા જીવનમાં અથવા તો ભવિષ્યમાં મને કઈ એક્સાઈટમેન્ટ નહી રેય આશ્ચર્ય પણ થોડુંક તો હોવું જોઈએ ને જીવનમાં પછી જીવન જીવવાની મજા જ ના આવે કેમ કે આપણને ખબર પડી જાય કે આપડા સાથે આ સારી વાત થવાની છે અને આ આપડા સાથે ખરાબ થવાનું છે તેવી જ રીતે આપણે જો બીજાનું પણ ભવિષ્ય જોશું તો ઘણા બધા લોકોને ફાયદો થશે અને ઘણા લોકોને નુકસાન પણ થશે એના કરતા આપણે જો ના જોઈએ અને થોડુંક એક્સાઈટમેન્ટ રાખીએ તો એ સારી વાત કેવાય
અને જો તમને એક દિવસ માટે કોઈ ફિલ્મમા સુપર હિરો બનવાની તક મળે તો કોને પસંદ કરસો?
હા જો મને કદાચ ફિલ્મ ના સુપર હીરો બનવાની તક મળે તો હું કદાચ આયરન મેન પસંદ કરું
આયરન મેનજ કેમ કારણ કે તેની બુદ્ધિ અને ટેકનોલોજી બને પ્રભાવશાળી છે. મને બઉ ગમે છે અચ્છા સરસ અને તમને શું લાગે છે કે દુનિયાની આજે સૌથી વધુ કોઈ સુપર પાવર ની જરૂર છે.
હા જો દુનિયા ને આજે આપણેે સૌથી વધુ કોઈ સુપર પાવરની જરૂર છે. તો એ કદાચ લોકોમાં સમજણ અને દયાની છે. કારણ કે આજકાલ આપણે જે પ્રમાણે દુનિયા ચાલી રહી છે અને જે રીતના લોકો કો જીવે છે.
એ આપણે જોવા જઈએ તો સમજણની ખુબ જ ગમી છે અને દયા ની પણ ખુબ જ ગમી છે. તો આ બંને વસ્તુઓ સુપર પાવર ની જરૂરી કહી શકાય. સરસ અને એ વાત સાથે તો હું પણ સહમત છું. અને જો તમને અન્ય એક ક્વેશ્ચન કરું તો જો સુપર પાવર અને ખુશી માંથી એક જ પસંદ કરવાનું હોય તો તમે શું પસંદ કરશો
હા આ પણ તમારો પ્રશ્ન ખુબ જ સારો છે કે શું સુપરપાવર અને ખુશી માંથી એક જ પસંદ કરવાનું હોય તો હું તો કદાચ મને વિચારવાનો ટાઈમ ખપે આના માટે પરંતુ તમે કેવો છો તો એ પ્રમાણે હું ખુશી ને પસંદ કરું
સરસ ખુશી કેમ એનું કારણ તમે કહી શકશો ખરા કે શું કારણ હોઈ શકે.
હા કારણ કે ખુશી હોય તો સામાન્ય જીવન પણ ખાસ બની જાય છે. અને જો સુપરપાવર છે તેમા આપણે બધી રીતે ઉપયોગ નહી કરી શકીએ હા આપણે જોવા જઈએ તો આપણે જેમાં શોખ હશે એ અમુક વસ્તુ આપણે સુપર પાવર થી પૂરી કરી શકીએ. પરંતુ એમાં પણ પછી થોડાક દિવસો અથવા તો થોડોક ટાઈમ વીતી ગયા પછી સુપર પાવર નું કાઈ વધુ આપને ઉપયોગ નહી જોઈએ તેથી એ પણ બેદર કારી થઈ જશે પછી અને એ સુપર પાવર પણ પછી કઈ ઉપયોગમાં નહીં રહે. એના કરતા જો જોવા જઈએ તો આપણા પાસે ખુશી હશે તો આપણે બધું જ કરી શકીએ. શું સૌ પ્રથમ જીવનમાં છે એ ખુશી હોવી જોઈએ. ખુશી હશે તો આપણે આવનારા ભવિષ્યમાં આપણા સપના અથવા તો જે પણ કામ હશે એ આપણે પૂરા કરી શકીશું પરંતુ સુપરપાવર એટલી જરૂરી નથી જેટલે ખુશી જરૂરી છે. તો મારા મત મુજબ તો ખુશી હોય તો સામાન્ય જીવન પણ ખાસ બની જાય. એવું મારું કેવું છે.
સરસ ખુબ સરસ બહુ સરસ વિચારું છે તમારા આજે આ વિષય પર વાત કરીને ખરેખર આનંદ આવ્યો અને જેવી રીતના તમારા વિચારો છે જે રીતના તમારો ખ્યાલો છે. અને તમે જે રીતના મને જવાબ આપ્યા છે મને ખુબ જ ગમ્યા અને તમારી સાથે વાત કરીને મને ઘણું બધું શીખવા પણ મળ્યું.
હા આભાર મને પણ તમારી સાથે વાત કરીને ખુબ જ મજા આવી અને હું આશા રાખું છું કે હું તમને બધુ માહિતી સરળતા પૂર્વક અને ચોક્કસ અને સચોટ આપી હશે.
હા આભાર